હલો હા ત શું કરો છો મજામાં છો
બસ એકદમ મજામાં તમે કેમ છો
પતા હતા
બસ કઈ નહી જો આ સૂતી છું તમે કોશું કરતા તા
બસ હું સુઈ ગઈ ત ને પછી ઉઠી તો મને થયું કેલા આવો તમને કોલ ું કરવું
અચ્છા સરસ બોલો
મને એક આજે વિચાર આવે છે કે આપડે જમવા વિશે ભોજન વિશે
હમ્મ સરસ ચલો એ ખુબ સરસ વિષય છે. અહ ભોજન તો આપણે અહ ખુબ જરૂરી છે આપણા શરીર માટે બધ દુનિયામાં જેટલા લોકો છે એના માટે કોઈ બી પ્રાણી હોય પશુ હોય કે માણસ હોય એના માટે ખોરાક ખૂબ જરૂરી છે.
હમણાં આજે શું જમવાનું બનાવ્યું તું?
અહ મૈ તો આજે છે ને શાક રોટલી બનાવ્યું તું. તમે શું બનાવ્યું તું?
અમ્મ અમે તો આજે કેરી નો રસ, પીંડા નું શાક, રોટલી અને અથણા પાપડ એ ખઈ લીધું. હમ્મ જમવાનું એક ખોરાક તમારા શરીર માટે ખુબ જ જરૂરી છે ને?
અમ્મ હમ્મ પૌષ્ટિક ક ખોરાક તો ખુબ જરૂરી છે આ બધા પૌષ્ટિક આહાર તો લેવો જ જોઈએ.
હ અત્યારના સમયમાં લોકો બઉુ ફાસ્ટ ફૂડ ખાવા માંડ્યા છે. છોકરાઓને તો બર ખાવા
કો ખૂબ ફાસ્ટ ફૂડ તરફ વધી રહ્યા છે અને ઘરનું ખાવા અવોઈડ કરે છે જે ખોટી આદત છે. ખાવું જોઈએ ઘરનું બધાએ એવું.
માર ઘરે તો એવું જ છે બે ત્રણ નાના છોકરા છે એવું કે મને આ શાક નથી ફાવતું પલું નથી ફાવતું.
હમ્મ પણ એખોટી આદત છે, તમારે શીખવાડવું જોઈએ કે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જો ઈએ.
હમ્મ, પેલા તો સારું હતું આપડા બાપ દાદાની પરંપરા માટે બાજરીના રોટલા દૂધ અને અમે તો લસણ ચટણી ને એ બધું ખાતા બહુ મજા આવતી ત્યારે તો
હમ્મ, પેલાનું ભોજન સાદું હતું પણ એકદમ સારું અહ હતું અને અત્યારે અહ ભોજન ગણું છે પણ સારું નથી હોતું.
તમારા મતે શરીને કયા કયા ખોરાખ થી પોષણ મળે છે?
અમ્મ હમ્મ. પેલું તો લીલા શાકભાજી અહ પછી ફ્રૂટ્સ છે.
પછી ડ્રાયફ્રુટસ છે એ બધાથી આપણા શરીરને પ્રોટીન્સ અને વિટામિન્સ બધું મળી રહે છે એટલે આ ખાવાનું આપણે બધ બા વધારે ખાવું જોઈએ હું તો એટલું માનું છું. અને અહ શરીરને સ્વસ્થ રાખવું જોઈએ.
હમ્મ. શરીર ને સ્વસ્થ રાખવા માટે તો દૂધ લીધા શાકભાજી અને ધરો કે તમે કોઈ કઠોળ ભાવતું હોય એ બધું ખાવ તો તમારા માટે સા રું રહશે. બાળકોને પણ એ શીખવું જ જોઈએ ને? ના પનથી આદત પાડવી જોઈએ કે તમે શાકભાજી ખાવાનું.
હમ્મ એતો જ છે જ. આજકાલના છોકરાઓને તો શાકભું કોઈ શાક ભાવતું જ નથી હોતું અને ઉમ કઠોળમાં ઘણું બધું પ્રોટીન હોય છે ઘણું જ અહ માત્રામાં પ્રોટીન હોય એટલે આપણે અઠવાડિયામાં બે ત્રણ વાર તો ક ઠોળ બનાવવું જોઈએ જેથી શરીરને પ્રોટીન મળે અને અહ એ બ બધાને ભાવે
હા મારા ઘરે તો રોજ અહ સવારે પ્રો એક કઠોળ તો બને જ છે અને સાથે લીલા શાકભાજી
ખુબ સારી હમ ખુબ સારી આદત છે તમારી કારણ કે આપણે કઠોળ તો બધાને ભાવતા જ હોય છે અને જેમ કે રાજમા છે ચણા છે એટલે એ બધું તો કેવું કે બધાને ભાવે એટલે એ ખાવું જ જોઈએ
હમ અમે તો સવારે રોજ છે ને નાસ્તા માં બી આ લોકોને બહું જ આપ કે તેથી પેટ ભરીને ખાય પણ શકે અને બને ત્યાં સુધી તો કશું બહાર નું લાવતા નથી અમે તો તમારા ત્યાં કેવું છે
હ અમારે પણ એવું છે અમે ખાલી મહિનામાં એક વાર જ બાર નું ખાઈએ કોઈ વાર ઈચ્છા થ થાય તો બાકી અમે પણ ઘરનું જ બનાવીએ અમારા મમ્મી છે ને ના પાડે કે નહી ખ ખાવાનું બહારનું એટલે અમે નથી ખાતા
પેલાની પરંપરા સારી હતી ને
હમ પણ કઈ રીતે
પેલા તો કેવું કેય તમને સવારમાં બાજરી ના રોટલા સાથે દૂધ પછી ચોખું હોય માખણ અને એકદમ ગામડાનું સરસ શાકભાજી હોય લીલું આ બધું બહુ ખાતા હવે અત્યારના જમાનામાં તો બર્ગર પીઝા ડાબેલી અ મંચુરિયન આ બધું બાળકોને બહુ ભાવે છે એના લીધે એ લોકોને મેંદો ખાવાથી પણ શરીર બગડે ને
હમ બિલકુલ મેંદો ખાવાથી શરીર બગડે છે જે અને મેંદો આપણા શરીર પેટ માટે ખુબ ખરાબ એ પચતો બી નથી આપણા શરીર શરીરમાં એને પછતા અઠવાડિયું થાય તો એ વસ્તુ અવોઈડ કરવી જોઈએ મેદાનું બને એટલું કોકવાર તમે ખાવ ઠીક છે પણ રોજ જ તો ના ખાવું જોઈ અમુક લોકો ને આદત હોય કે રોજ મેદાનુ બનેલું ખાતા હોય છે એ ખરાબ આદત છે
અમેતો અમારા બાળકો ને કહીએ છે કે તમે બીટ કાકડી ડુંગળી ટામેટા એનું અમે કચુંબર બનાવીયએ બધું અને પછી સાથે લીલી શાકભાજી પણ હોય કટોડ હોય દહી પાપડ દાળ ભાત આ બહુજ તો રોજ અમારે લેવાનું એટલે લેવાનું
હમ ખરેખર સારી આદત તમે શીખવાડો છો
બાળકોમાં એટલું તો જ્ઞાન હોવું જોઈએ ને કે શું ખાવું જોઈએને શું ના ખાવું જોઈએ
હમ જે એ જ્ઞાન મા બાપ તરફથી જ મળે મા બાપે શીખવાડું જોઈએ કે શરીર માટે શું પૌષ્ટિક છે શું અનહેલ્ધી છે એટલે એ જવાબદારી થોડી મા બાપ ની પણ રહે છે
હમ અમે તો છે ને મેથી ની ભાજી બાળકો ને નથી ભાવતી પણ એના ઢેબરા થેપલા એ બધું બનાવીએં
હા એવું પણ અત્યારે તો આપણે જોઈએ છે કે એક વસ્તુની અલગ અલગ વાનગીઓ બને છે તો આપડણે એવું કઈક કરવું જેથી ભાવે જેમ કે કોઈને અ નથી જેમ કે તમે કીધું ભાજી નથી ભાવતી તો એનું શાકની જગ્યા આવું કઈક થેપલા કે ઢેબરા એવું કઈ કઈને ખાવું જોઈએ એ શરીર માં ઉતરે જરૂરી છે તમે જે બનાવો એ પછી
તો અત્યારની ભોજનપ્રથા એટલી બધી એ થઈ ગઈ છે ફાસ્ટ શું કરીએ બાળકોને કોઈને કોઈ રીતે કઈકને કઈક બનાવીને અમેતો આપીએ એ તો એ લોકો ખાય
પણ બિલકુલ બિલકુલ એવું કરવું જ
અમારા ઘરમાં તો અમે બધા બધું જ ખાઈ લઈએ કારેલા નું શાક ભી અમે તો બધા ખાઈએ
બહુ સારું કેવાય મારા ઘરે તું કરેલા એવોર્ડ કરે છે નથી ખાતા
ખાવા જોઈએ પણ આપણા શરીર માટે સારા છે
હવે વાળા તમે શાકભાજી ખાવ જેમ કે
અને બને તો ચલો કોઈને એવું હોય કે ડઇટિંગ પર છે પણ આપણેે લીલા શાકભાજી નું સલાડ બનાવી શકીએ છીએ જમવાના ટાઈમે જમ કે ટામેટા નું ડુંગળી નું સલાડ છે કાકડી ટામેટા- ડુંગળીનું સલાડ છે, કેરીનું સલાડ એવું બધું લેવું જોઈ કે જેનાથી આ આપણા શરીરને પ્રોટીન્સ પણ મળે અને એ સલાડ આપણા ખૂબ શરીર માટે સારું રહે.
હમ હમ ખોરાકથી તો આપડું શરીર ચાલે છે ને બાકી તો ખોરાક જ ના લઈએ તો તમાર બોડી પણ કેમનું કામ કરશે?
હમ બિલકુલ અમુક લોકો હવે એવું કરે છે કે અ એક ટાઈમ જમવાનું ના લે કે ડાયટિંગ પર છે પણ એનાથી આપણા શરીરને અ કમ કમજોરી આવી જાય જો તમે એક ટાઈમ પણ ના ખાવ તો એટલે એવું ના કરવું. જોઈએ આપણે
અમે તો બધા શાકભાજી બાળકોને ખવડાયે જ છીએ ને લોકો પ્રેમ ખાય છે. તમે ના ખાવ તો તમારા શરીરના બધા મિન્ક એ વિટામિન્સ બધું ઓછું થઈ જાય શોરીર એમાંથી વીક પડી જાય ખોરાક બરાબર ના લો તો વીક પડે ને
એ તો એકદમ સાચી વાત છે, મારી કે એવું કરે તો અ શરીર પણ વીક થઈ જાય
અમે તો ખઇએ છીએ લીલા શાકભાજી બહુ જ પ્રમાણમાં ખઈએ ને કઠોળ તો બહુ જ ભાવે અમારે ત્યાં બધાને. હ
હમ તમે કઈ કય કઠોળમાં શું બનાવી લો
અમે તો ચોળા, મગ પછી હ સોયાબીન બળયુ તા જાત જાતનું બનાવીએ છીએ અમે તો.
હમ મારી મમ્મી પણ આવું જ બધું અલગ અલગ કઠોળનું બનાવતી રહે છે. એટલે હું લઉ.
હમ.
હમ અમારા ઘરે દર બુધવારે તો મગ બને જ છે.
સારું કેવાય હે અમે પણ મગભાત જ બનાવીએ હ બુધવારના દિ દિવસે તો બહુ મજા આવે ખાવાની.
હમ એક ખાવાની મજા આવે જોડે કઢી હોય રોટલી હોય તો બહુ મજા આવી જ
અરે પણ છે બ થઈ ગયું
સારું ચલો પછી વાત કરીએ હું બહાર જાઉં છું આપડે ફરી ક્યારેક વાત કરીએ મને ખૂબ આનંદ આવ્યો.
વાય